ભાઈ જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો તમે તમારા ઘરના બધા કેવા છે
હલોો જય શ્રી કૃષ્ણ ભાઈ એકદમ મજામાં છું અને ઘરના પણ એકદમ બધા સારા છે અને હાલ માટે શું છે જે સોશિયલ મીડિયા છે એના ઉપયોગ કરીએ છીએ કારણ કે હું મારું હમણાં વેકેશન પડ્યું છું તમે શું કર્યો છો સોશિયલ મીડિયા નો ઉપયોગ કરી રહ્યા છો તમે
હા ભાઈ હું તમારી સાથે એજ માટે ફોન કર્યો કે આપડે આ સોશિયલ મીડિયા કે પછી જે મોબાઈલ અને સોશિયલ મીડિયા છેના વિશે હું વાચીત કરવા માંગુું કારણ કે ત જે મોબાઈલ અને સોશિયલ મીડિયા છે હમણાં ઘણા બધા લોકોને યુઝફુલ થાય છે અને ઘણા બધા લોકો મોબાઈલ અને સોશિયલ મીડિયા યુઝ કરે છે કારણ કે જે મોબાઈલ આપડણે લઈ લ કારણ કે મોબાઈલ આપડ હમણા તો બધા માટે અગત્યનું સાધન બની ગયું છે ઘણા બધા લોકોને મોબાઈલ જ ન હો તો એ લોકોને આ બધું પેલું થયા કરે છે એટલે ખાવાનું પણ છોડી દે છે જો મોબાઈલ નહી હોય તો એમ એટલે જે મોબાઈલમાં જે બર હતો ને હમને લર્ટ લાગેલી છે તે એમ બધા જે બાળકો છે કે બધા યુવાનો છે તે સારી નહીં કહેવાય કારણ કે મોબાઈલ તો અમ તો સારા વસ્તુ માટે યુઝ કરવું જોઈએ કારણ કે જે મુંબાઈલની જે સુવિધા મળી છે આપણને તે તો આપણને ખબર જ છે કે આપણે ક્યારેયુઝ કરું જોઈએ અને ક્યારે નહી યુઝ કરવ જોઈએ કારણ કે ઘણા બધા લોકો મોબાઈલ ન દુરુપયોગ પણ કરે છે અને આજકાલના જે માતા પિતા છે અનેના જે નાના નાના બાળકો છે તે જેમ કે બે ત્રણ વર્ગમાં કે પછી પાંચ છ વર્ગમાં ભણતા હોય તે લોકોને હમણાંથી એ લોકો ફોન આપી દે છે અને પછી એ લોકો આખો દિવસ ફોનમાં જ લાગી રહી છે અને કોઈ પણ બીજું કામ પણ નથી કરતા અને આખો દિવસ ફોનમાં કાર્ટૂન જોએ છે પછી અન્ય પ્રકારનું બધું જોયાજ કરે છે. અને એ લોકોને ફોન જો નહી આપે તો પછી એ લોકો ખાવાનું પણ નહી ખાતા અને ગાને જે જો ફોન નહી આપે તો પછી રડવાનું પણ ચાલુ કરી દે છે. એટલે મારે તો એ લોકો ને એજ કેવું છે કે આજકાલના જે હમણાં બધા યુવા બાળકો છે તે તો હમણાથી ફોનનું બધું ઇસ્માલ કરતા શીખ્યા છે પરંતુ આજકાલના જે યુવા બાળકો પછી જે બધાજ હમણા દસમાં ધોરણ બાર ધોરણ એ બધા કરતાશે તે લોકો ખુબ સારી રીતે એટલે કે શીખે તો સારું કારણ કે હમણાં લોકોને ફોન આપી દેસું તો પછી આપણને એ આગળ જતા પબ્લિક પાડશે કારણ કે ઘણા બધા લોકો એવા માટા પીઠા છે કે એ લોકો આવું બધું પ્રકારનું હમણાંથી ફોન આપી દે છે અને આખોથી ફોન જ લાગી રહી છે અને માતા પિતા એ લોકોને કઈ કે ત્યાં પણ નથી એટલે આવું બધું ઘરે છે કારણ કે આપડે ફોન તો આપડા માટે ખુબ સારી રીતે એ વાપરવું જોઈએ કારણ ફોન માટે આપડે ઘણા બધા પ્રકારના કાર્યો ઘર બેઠા કરી શક ચે છે. ઓનલાઈન પેમેન્ટ કરી શકીએ છીએ ઓનલાઈન ખરીદી કરી શકીએ છીએ. કોઈને ફોન કરો તો ફોન કરી શકીએ છીએ. અને આ વિડીયો કોલ પર વા વાત પણ કરી શકીએ છીએ ઘણા બધા પ્રકારના ફીચર્ આવ્યા છે. કારણ કે તમને ખબર હ છે કે મો-મોબાઈલ હમણા તો બધા જ માટે તેનું અગતિયુ નું સાધન બની ગયું છે. કારણ કે મોબાઈલ દ્વારા આપડે જેમ કે ત તમને કીધું ઓનલાઈન પેમેન્ટ હવે ઓનલાઈન શોપિંગ કે પછી ઓનલાઈન જે આ જે ગૂગલ છે તેના પર આપડે કોઈ સ્ટડી પર એટલે કામ કરતા હોય જે ભણતા હોય તે આપડા ગૂગલ પર ક બી એવી વિગતો આપણે છોડી શકીએ છીએ કારણ કે આપડે એ બધી વિગતો શોધવા માટે જે ગૂગલ છે કે પછી ક્રોમ છે કે પછી આવી બધી વેબસાઇટ નો આપડે ઉપયોગ કરીએ છીએ કારણ કે આપણને ઘણી બધી પ્રકારની આપને વિગતો મલીજ જાય છે. ને આપડે કોઈ સરકારી નોકરી માટે આપડે કોઈ અપ્લાય કરેલું હોય તેના માટે કોઈ સ્ટડી કરવાના હોય તો પછી આપડે ગૂગલ પે કે પછી એવું ફેસબુક પર કે પછી આપડે યુટ્યુબ પર આપણને ઘણા બધા પ્રકારના વિડીયો મલી જાય છે કારણ કે જે યુટ્યુબ હમણાં જે સાધન બધા માટે છે. જે એપ છે તે ઘણા બધા લોકો યુઝ કરે છે. અને ઘણા બધા લોકો એના ઉપર અને એના એનામાં કામ કરીને ઘણા બધા લોકો વિડીયો મૂકીને બ્લોગ બનાવી ને અથવા શોર્ટ વિડીયો બનાવીને એ લોકો ખુબ પૈસા કમાય છે. કારણ કે અમારા બાજના અને અમારા જે ગામના ઘણા બધા વ્યક્તિઓ આમ દરરોજ અહ જે બ્લોગ એ લોકો શું કરે છે અને શું નહીં કરે એ લોકો બધું એક વિડીયો બનાવે છે અને આખો દિવસનો એક વ્લોગ મૂકે છે. અને આ એ એડિટ કરને પછી તે યુટ્યુબ કે પછી ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક એનો ઉપયોગ કરે છે કારણ કે એનો ઉપયોગ કરવાથી એ લોકોગને ખબર છે કે આ સોશિયલ મીડિયા ને આપે જો વધારે યુઝ એટલે કે સારી રીતે આપડે શીખી ગયા તો પછી આપણને આગળ જ ભવિષ્યમાં સારા પૈસા કમાશે. કારણ કે ઘણા બધા યુટ્યુબર્સ છે ખબર જ કે છે તમને કેટલા બધા પૈસા કમાય છે ને કેટલા મહિને એ લોકો બે ત્રણ કરોડની ઇન્કમ એ લોકોની હોય છે. કારણ કે એ લોકો ના સબસ્ક્રાઈબ જ એટલા વધારે હોય છે અને એ લોકોના વ્યુ જ એટલા બધા જતા હોય કે એ લોકોને આ મહિને એ લોકોને આટલા કરોડો રૂપિયા મલે છે કારણ કે એમને એમની પાસે એમની મહેનત છે. કારણ કે ઘણા બધા એ યુટ્યુબર્સ છે જેમની જે સ્ટોરી આપે જોઈને પેલા થઈ જાય કારણ કે એ લોકો બે ત્રણ વર્ષથી કે પછી પાંચ છો વર્ષથી લા એમ જ લાગી રહ્યા હોય અને આ એક વિડીયો મૂકીને એ લોકોને એવું નથી કે અરો વ્યૂ સારા જશે મારા સબસ્ક્રાઈબ તરત જ બધા વધી જશે એવું બધું લોકો વિચારે છે અમુક અમુક જે બધા યુટ્યુબર નવા નવા જે બનાવે છે એ તે લોકો વિચાર્યું પરંતુ એવું નથી હોતું પરંતુ આપડે જો આપડે સારા સબસ્ક્રાઈબ કરવા કે પછી સારા વ્યુ જોવા માટે આપડે યોગ્ય રીતે લાગી રહેવું પડે છે. કારણ કે આપણને એક વિડીયોથી આપણને સારો ઉપરો નહી મળી જવાનું કારણ કે એવી રીતે ઘણા બધા વિડીયો આપડ પોસ્ટ કરએ તો પછી આપડા વ્યુ જતા હોય. અને પછી આપડે આ યુટ્યુબ પરથી પૈસા ડોલરોમાં કમાઈ શકીએ છીએ. કારણ કે મેં તો ઘણા બધા યુ્યબર્સ છે બધાની સ્ટોરી સાંભળેલી. કે એ લોકો આ બધું કેટલી બધી સ્ટ્રગલ કરીને એ લોકો આ યુટ્યુબ પરથી ઉપર રહેવા અને જેમ કે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે. કે પછી ઘણી બધી પ્રકારની એપ્ છે તે સોશિયલ મીડિયાને અલગનું પાવરફુલ બની ગયું છે. અને તે આપણને પણ કહે છે કે તમે પણ આમાં વિ વિડીયો બનાવો અને સારી રીતે એમાં પણ યુઝ કરો. બાકી તમારે શું કે તમારા ગામમાં પણ ઘણા બધા અ નાના નાના છોકરા કે પછી નાના નાના જે યુવાનો છે. તે પણ આ બધું યુટ્યુબસ કે પછી ઇન્સ્ટાગ્રામ બધું જોયા શીખતા હશેને.
હા એમ જોવા જઈએ તો સોશિયલ મીડિયા જે છે તે આજે બાળકો તો ખાસ કરીને બાળકોને તો બધું આવડે જ છે અમને જેટલું અમને અમુક વસ્તુ નથી સમજ પડતું અને કોઈ આવી જાય અમને નહી સમજ પડે તે કોઈ મેસેજ આવી જાય કે પછી કઈ ફોનમાં બગડી જાય તો અમે દુકાનદાર હોય છે તેમને પાસે જવા કરતા પેલા બાળકોને કહીએ છીએ. કારણ કે એમને એટલું બધું નોલેજ થઈ ગયું છે કારણ કે આખો દિવસ જયારે રજા હોય અત્યારે ફોન માં જ લાગી રહી છે. અમારે સમયમાં શું હતું અમે જયારે સોશિયલ મીડિયા નહી હતું ત્યારે અમારા ટાઈમ પર જે વેકેશન પડતું કે પછી રવિવારની કે પછી જે સરકારી અમને કે કોઈ તહેવાર હોય તો એની રજા મળતી. તો અમે આખો દિવસ બાર ક્રિકેટ જ રમ્યા કરતા હતા આખો દિવસ બસ ક્રિકેટ જ ખા ખાધું પછી ખાવાનું વેવાર તો ભુલી જતા હતા પરંતુ આજના બાળકો શું છે કે એ લોકો પણ ખાવાનો તો ભૂલે છે પરંતુ એ લોકો બહારની જે ગેમ છે તેમાં રમતા નથી. એ લોકો જે ફોનમાં જે જાત જાત ની નવી નવી સભ્યસ છે કેન્ડી ક્રસ છે ફ્રી ફાયર છે. એ બધી નવી નવી જાતની ગેમ જ આખો દિવસ રમ્યા કરે છે એ એમના માટે ખુબ જ હાનિકારક છે. કારણ કે બેઠાડું જીવન એમાં નાના હોય ત્યારે આપણે શું હોય છે કે દોળવો જોઈએ કુડવું જોઈએ. પછી ભલે ને આપણને લાગે કે પછી કઈ પણ થાય તે પણ આપણા શરીર માટે આપણું શરીર સ્ટ્રોંગ બનશે અને આગળ જતા જે આ રોગો આવશે બીમારીઓ આવશે તેના સામે આપણું શરીર લડી શકશે પરંતુ શું છે આ સોશિયલ મીડિયા આવી ગયું છે. તો લોકો આખો દિવસ ફોન માં લાગી રહ્યા છે. તેમના કારણે એમનું જે માનસિક‌ અ માનસિક શક્તિ છે તે ફોનમાં જ લાગી રહે છે એ લોકોને કોઈ નાની બાબત માં પણ ગુસ્સો આવવાનો સંભવ ચાન્સ રહેલો છે એ લોકોને એટલે કે આપડે કઈ લેસન કરવા કીધું હોય કે પછી એનો અભ્યાસ કરવા કે પછી એમને કહ્યું હોય કે મહેમાન આવે છે પાણી લઈ આવો તો એમાં પણ એ લોકોને ગુસ્સો આવી જાય છે. કારણ કે આ સોશિયલ મીડિયાના કારણે એ લોકોનું ફિઝિકલ જે એ હેલ્થ છે. એ ઇમ્પ્રુવ જ નથી થતી એટલે જેમ બનેમ આપડે તો શું છે બાળકોને ફોન થી દૂર રાખવું છે. અને કેટલાક લોકોને તો ટમે કીધું ટાઈમ એવી પણ આદત થઈ ગઈ છે કે એ લોકોને જો ફોન નહી આપવામાં આવે તો એ લોકો જમવાનું પણ નથી જમતા એ ખુબ જ ગંભીર અ બાબત છે અને કેટલાક દેશોમાં આ બાબત ઉપર ઘણા બધા નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. કે જે બાળકો હોય છે તેમની ઉમર છે તે અઢાર વર્ષ ઉપર થશે. ત્યાં સુધી એ લોકો સોશિયલ મીડિયા પર પોતાનું કોઈ એકઉન્ટ બનાવી નહીં શકશે અને અ મોબાઈલ ફોન પણ યુઝ નહીં કરી શકશે. એટલે આ જે ઘણા બધા સારા એવા દેશો છે ત્યાં આ બધા નિયમો લાગુ પડ્યા છે. અને મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી આપણા દેશ માં પણ આ રોલ લાગવાનો એક વાત કેટલી હતી. પરંતુ ખબર ન‌ઇ હમણાં જે યુદ્ધ થયા તે વાંકમાં ક્યાં એ વાત નીકળી ગઈ તે પણ ખબર નહીં પડી. અને હું તો કહું છું કે સોશિયલ મીડિયા પર પાછો મુદ્દો ઉઠો ગું કારણ કે આજના બાળકો માં તમને કીધું તેમ એ લોકોની ફિઝિકલ હેલ્થ એટલી ખરાબ થઈ ગઈ છે કે એ લોકોને આખો દિવસ ફોન જ જોઈએ છે એ લોકો એ લોકોની શક્તિ પણ એટલી ઓછી રહી ગઈ છે એ લોકોને આપણે કહીએ કે જા બેટા આપણે ત્યાં સુધી દોડી આવતો એનાથી દોડીને પણ આવીને એટલો હાફે છે જાણે એ લોકો પહેલી વાર ડળ્યા હોય એટલે જેમ કરીને એ લોકોને આપડણે સમજાવવું જોઈએ અને અમે લોક નામ તો પૌષ્ટિક આહાર ને એવું આપીએ છી છે પરંતુ આ જે સોશિયલ મીડિયા છે તેમાં ખુબ જ સંડોવાયેલા છે લોકો એમ તો અમુક બાળકો શું છે સોશિયલ મીડિયા દ્વારા પૈસા પણ કમાય છે યુટ્યુબ છે ફેસબુક છે. ઇન્સ્ટાગ્રામ છે એના પર રીલ્સ બનાવે છે ડેલી બ્લોગ્સ બનાવે છે એના દ્વારા પૈસા કમાય છે. પરંતુ પૈસા ભલે જેટલા હશેટલા પોતાની હેલ્થ જ સારી નહી હશે તો એ પૈસા લઈને ક્યાં જવાના કારણ કે કોઈ પણ વ્યક્તિ પૈસા લઈને કશે જવાનું નથી એ અહિયાં જ રહેવાના છે પૈસઠ અહીંયા જ રહેવાના છે આજે આપડે છે કાલેનાથી એટલે જેમ મળનેમ આપણે સોશિયલ મીડિયા થી તો દૂર જ રહેવું જોઈએ અને જે યુટ્યુબ છે ફેસબુક છે તેનો ઉપયોગ કરવો જોઈએ એવું નથી કે આપડણે યુઝ જ નહીં કરવો જોઈએ યુઝ કરો પણ પેલા આપણે જે શારીરિક ક્રિયા છે તે કરો કસરત કરો જીમ જાઓ એ બધું કરો પછી જયારે તમને એના માટે ટાઈમ કદાચ બચ્યો તો તમારે સોશિયલ મીડિયાનોો ઉપયોગ કરવો જોઈએ બાકી ફની હોય તો ચાલે પરંતુ એજ છે બાળકો એ તો એ્યુકેશન પ્રત્યેુબ જ ધ્યાન રાખું છ છે કારણ કે જો એમનું એજ્યુકેશન બગડશે તો આવનારી એ લોકો જ પેઢી છે એ લોકોને નહીં સમજ પડશે તો શું થશે આ દેશનું તમારે શું કહેવું તમારી બાજુ તમે પણ બાળકોને મેં તમને કીધું કે આપણા દેશમાં સોશિયલ મીડિયા અર વર્ષ ના નીચેના બાળકો પર બે્યાન થવું જોઈએ તે બાબત અંગે તમારે શું કેવું
હા ભાઈ મારે પણ એજ કેવું છે કે આજકાલના જે બાળકો છે યુવાનો છે તે આ બધા ફોનમાં બુ યુઝ કરે છે અને ફોનમાં બધું એ લોકો સારી રીતે યુઝ પણ નથી કરતા અને એ લોકો ગમે ત પ્રકારનુંું બધું ફોન બધું એટલે કે જે એ લોકો નહી જોય તો એવું બધું જોઈ પાડે છે અનેમને એમના માઇન્ડમાં ગમે તે પ્રકાર એવું બધું પરિસ્થિતિ જાગે છે ને એ લોકોને એવું બધું કરવાનું મન થઈ જાય છે. એટલે કે હમણાં જે બાળકો છે તેમ મા માિક સ્ ખુબ ખરાબ છે એ લોકોને એ બાળકો ને આ બધું જોઈને એમને અરે જોયએ જ છે. એવું બધું એ લોકો બાળકોને માટ પિતા સામે જીત કરે છે અને માટપિતા એ લોકો એમની. જરૂિયાતો પૂરી પણ કરી દે પરંતુ એ લોકો માનતા જ નથી કે મને આ બીજું પણ આવુંડ જોઈએ છે. એટલે એમના બાળકો ને એ રીતે ટ્રીટ કરું છે. કારણ કે એ લોકોશે તો પછી આગળ જ એને તકલીફ થવા છે. કે ભાઈ એ લોકોને બાળકોને જયારે ફોન યુ થવા માટે એટલા મો સક્ષમ થઈ જશે. ત્યારે એ લોકો આપ જોઈએ ફોનમાં શું કરવું જોઈએ શું નહી કરવું જોઈએ તે પણ એ લોકોને શીખવું જોઈએ. કારણ કે ઘણા બધા લોકો તમને ખબર જ છે. કે જે પબજી છે ફ્રી ફાયર છે. આવી બધી ગેમ રમે છે. અને પછી એ લોકો એમાં પૈસા ખુબ અંડર નાખી દે છે. અને કોઈ પછી મોટી મોટી લોન કરીને પૈસા કરે છેને જે જે માતા પિતાના પૈસા અ એ પણ એમાં લગન એ છે બધું કરે છે છુપાવીને બધું અને પછી એ લોકો કોઈ મોટો કદમો ગઠા લે છે, કારણ કે એવા ઘણા બધા યુટ્યુબર્સ છે કે જે મોબાઈઇલ છે. આજે પબ્જી મોબાઈલ કે કે પછી આ ફ્રી ફાયર છે. એ એ બધી ગેમમાં ઘણા બધા પૈસા કમાય છે. પરંતુ તો એ લોકો યુટ્યુબરસ છે. એ કેવી રીતે બધું કરવું ને બધું કેવું કરવું એ લોકો ને ખબર છે. એટલે કે એમાં જોવું હોય તો પછી એજ ફિલ્ડમાં જોવું જોઈએ એમણ કે ઘણા બધા લોકો મે સાંભળવ્યું પણ છે કે આ એ બધી ગેમ રમવાથી કોઈએ સુસાઈડ કરી લીધું કે કોઈએ ફાંસી ખાઈ લીધું. કે પછી કોઈને એવું બધું કોઈ પણ ડરો પડ્યો એવું બધું પ્રકાર ન થાય છે એમ. કારણ કે આવું બધું કરશે તો પછી. એ લોકો ને એવું બધું થવાનું છે. એટ કે જે યુટ્યુબર છે. તે તો એ લોકો પો બનાવીને લોકો. કરે છે. પરંતુ આજકાલના જે બાળકો છે. તે તો સમાજતા જ નથી અને આવું બધુ પ્રકારનું મોબાઈલમાં જોઈને એ લોકો બહુ બધું શીખે છે. એટલે મારે તો એજ કેવું છે કે આજકાલના જે બાળકોને છે તે આપણે યોગ્ય રીતે ક્યારે ફોન આપવું જોઈએને ક્યારે ફો ની આપ કેવી રીતે ઇતેમાલ કરવું જોઈએોનનો અને સોશિયલ મીડિયા છે તેના કેવી રીતે ઉપયોગ કરો જો યોગ્ય રીતે શીખું જોઈએ પછ એ લોકોને સમજાવું જોઈએ બાકી તો આપણે એવું બધું જોવા મળશે સારું ભાઈ મળે પાછા હ ઘણી બધી આપણે દેશમાં ઘણી બધી પરિસ્થિતિ કે ગંભીર. પરિસ્થિતિ સની વિશે વાતચીત કરીશું.
હા ભાઈ સારું ચાલો મળશું ત્યારે આપડણે આ ઊંડાણપૂર્વક વાત કરીશ.
હા ભાઈ સાર